હલો.
હલો, હન મેતા અતારમ લિન આવ
હમણા બેઠી કે અન મે હવારની લઈને બેહીને એપીસી લઈખું. ની કઈ કરયુ ની પણ ટો બી
અન હવારના બંને મો લખેલું તેર બાર વાગે આઈ વી જ.
તે બુક પૂછીન આઈલી પછી?
હન, તે એટલે એમ કીધું કે સાતમા-આઠમાની તો નથી બદલાઈલી અ ખાલી છઠાની ગણિત, વિજ્ઞાનને, સામાજિક વિજ્ઞાન એટલી ત્રણ બદલાઈલી છે. એટલે મે છઠ રાઈશ તો મે ખાલી છઠ્ઠાની જ લાઈવી હમણાં. કેમ કે સ્કૂલમાં બી નથી એમ કે એટલે પાહઠ-પાહઠ રૂપિયાની કીધી મને.
હા, હા તો લી આઈવી?
હન, છઠ્ઠાની લી આઈવી છે, હવ મે કીધું કાલે સાતમાં-આઠમાંની પૂછી લે હું. જૂની આ તો તો પછી એકદમ નજીક જ છે ત્યાં તો પેલું ખાલી. થોડુંક જ જવાનું છે એક મિનિટનો રસ્તો, હન તો પછી આપ ની હોય તો તાથી લેતા જ જાહુ એમ.
હા ચાલે હમ્મ.
તે એમ તો એમ કે ખાલી છઠ્ઠા ની બદલાયેલી છે બીજું બધું તો સાત માં આઠમા તો નથી બદલાયેલું એમ કેય. સાતમા ન ખ્યાલ અંગ્રેજી બદલાયેલું છે બીજું તો હરખું જ છે એવું કીધું.
હમ્મ હમ્મ
હા એટલે મેમ પણ એ છઠ્ઠા ની નની હતી ખબર કે સાતમા આઠમા ની તો અતી. એ મે એમ કેમ કે આપણે સ્વાધ્યાય રીતે અહિયા કરવાનું કે એ લોકોને હોમવર્ક માં આપવાનું.
હવે એ તો છે ને દાખલા કેવા છે એના પરર ડિપેન્ડ કરતું અહી કદાચ
તો ક મે હ હું કરુંઈ ખબર જ નહી પડે તો હમણાં જોવા બેઠી.
હમ્મ.
પણ એમથી કરે કે એ કરતાડ કલે મે એમનો લેકચર લઈ જોઈ લેતા હતા સારું.
મનેજ થતું છે એક તો પહેલો દિવોસ.
હમ આપ દોડા પાપુ સલા ન સ હાર એટલે નાભ હી પડે હવે. હમ તટ કોન્ફ્યસ મેં કીધું સ્વાધ્યાય લેવાનું કે નહીં લેવાનુ અને તે કંઈ સમજ જ નહીં પડે તે થીયા કરે.
હમ્મ.
આમાં તો પણ બ પદાલલી અને સમીકરણ વિશે
ગયા બધું હમજાવ્યા પઢહે‌ કે ચલને અચલ ને.
હા એ તો હમજાવવા જ પડહે વરી.
હમ્મ.
મે આઠમા ધોરણ મેં કરે ચાર યુનિટ ચલાવેલો કે નહી ચલાવેલો મને યાદ નથી. અરે ચલાવેલો હશે આખાથી ચલાવેલો તો ખબર નહી. એકર એક સંગીત ખબર મે આવું સમીકરણ વાળું કશે એટલે આપડે જ્યારે પાક આપેલો ને ત ચલાવેલો. ખબર નેવું ચાલેવેલું તો મને ખબર આત્માનું આપેલું કેની.
હમ હા. મેં બી ચલાવેલું આઠમાનુ ચલાવેલું પણ મેં સરવાળા બાદબાકી
હતો મેં હો સરવાળા બાદબાકી ચલાવેલું મને યાદ આવી ગયું. તે કયા આપેલું માં આવે.
પછી ત્યા આઠમાં જ જેવું હતું રે.
હ ત્યાં આઠમા જ હતું કયા યુનિટ માં આવતું અહે તે
તેજને
એટલે
કે મને હમણાં યાદ આવીયુ મે ઉદાહરણ લઈ લ ને તે જ પાછું મેં યુટ્યુબ પર વિડીયો બનાવેલા ને સાંભાળું સાભળું હા એજ એજ
પડબલ્યુ એ તેના નિત્ય સમર તે મેં બેઝિક પ એટલે પડાવલી વાળું તો મેં કઈને કઈ તો ચલાવેલ હું ચલાવેલું તો કઈ ખબર નહી હ. હ તો પણ આપણે પ્રસ્તાવનામાં પ્રસ્તાવિક રું લખેલું છે હ તો તે પ્રસ્તાવનામા લેવાનું કે પછ હમજાવાનુ. કેમુંતે કઈ
હમ છે જો પ્રસ્તાવનામાં જ લેવાનું. અને પહુ લેવાનું જ ને સમજવાનું બી કેમ કે હોય તો આપડે અ આખું યુનિટની પ્રસ્તાવના કરાવી દેવાની ને એટલે અભિપ્રેરણા દર વખત એટલી બધી આપડે લાંબી કરવાની જરૂર ની મળે એટલે એ લોકો કેટલું ક્લિયર છે એ જાણવા હારું આપ આપડે ચલ ને એવું બધું કરવા જ પડે એ મને લાગે
પણ આપો મેઇન પ્રોફિક તો એક પેલું છે પેલું બંને બાજુ કઈ પેલો બે પોઈન્ટ બે ટોપિક
હમ હ બંને બાજુ ચલ હોય તેવા સમીકરણ હા પણ એટલે મીન્સ લોકોને થોડુંક દેવાળી રીતે કરાવ જ પડે કે નહી એમ કેમને
કે કેમ કે આજે જો પેલા પેલું બેસિક પડાવે લુ અને તેના સમીકરણ વિશે જાણકારી મેળવી છે ને એવું પછી નીચે ઉદાહરણ આપેલા તો તે આપડે ઉદાહરણ બોર્ડ પલગ છું ને એ લોકોને પૂછ છું, કે આમાં એક શું કેવાય બે શું કેવાય સગુણક લોકોને કેવાય એમ તેમ હા પછી જો. ખબર હોય એટલે એ લોકો કે તો પછી એ છે, ને પાછો આપણે હમશે જ દેવાનું
હમ્મ.
હે ને પછી ચાલુ કરી દેવાનું ધીમે ધીમે, એમ ભી મેમ લોકો તો કદાચ ખબર ને કાલે બેસશેકે નહી બેસશે,,
ખબરની, એટલે મેં તો એમ જ કેમ કે આ એ સ્વાધ્યાયપોથી ની આપણેે તૈયારી રાખ,
હા એટલે સ્વાધ્યાયના દાખલા બી આપણે મોળે પેલા જોઈ જ લેવાના ને.
હ નઈ બુક લઈ ને જવા દે હે ને?
ખબર નઈ જવા દઈ ને આપણે સ્વાધ્યાય જઈને આપવાના હત
મોટી જ ને?
પેલી શ્રો શ્રોતી લોકને કીટોતી એ તો ના પાડે બુક તો ની લઈ જવાની, તમે કધું સ્વાધાયને બધું કરાવવા નથી,
હમ પણ જવા પડે કે નહી કેમ કે, હવે તો આપડે છોકરા લોકોને ચોપડીનું કન્ટેન બી કરાવવાનું, કે એમ કેમ કે એ લોકોને ટીચર આ કરાવાના છે એને,
હા તે જો કાલે લઈ જા હું પછી આપડે મેમ લોકો લેક્ચર તો જોવાના જ કે નહી, પછી જો હું એ લોકો કેમ કરાવે તેમ પછી આપડે કરાવું વરી,
તેવું જ,
પેલી રિંકલ મે શ, કરવા પડે કે ચોપડી લઈને જવાય કે નહી જવાય એમ અમને,
હમ,
હમ,
હમ પૂછી જોવાનું,
અહીંયા ચોપડી છે ને તો થોડુંક થોડુંક તો પેલું હરખું જ છે. પણ બે પોઈન્ટ બે ક છે ને ત્યાંથી થોડુંક ચેન્જ થઈ ગયલું છે. તેમાં ભ પહેલો દાખલો ઉદાહરણ હરખું જ છે બીજા ઉદાહરણ થી થોડુંક ચેન્જ થઇ ગયેલું છે.
આઠમામાં?
હા.
એવું કે?
હા એટલે મારી તો જૂની ચોપડી કે ને મને તો એકદમ જૂની ચપડી. આપ આપેલી આગ,
એવું છે એલે તારું મુદ્રણ વાળ તોયું છે,
નહી એટલે આપું આગળ હ જોમ પેડે, મચછ અ
આ બીજા પાના પર પહેલું પ્રતિજ્ઞા પત્ર? એની પાછળ બ હે તારો અવાજ કટ થયો ઈ. અવાજ કટ થાય હા અવાજ કટ થયા કરે. અને હવે બરાબર આવે. હમ.
હા
પાછો કટ થયો ઈ.
આવડ થાય ને બે હજાર અ છે.
ઓ બે હજાર. નું એટલે તો હમ એ પછ તો બહુબધું બદલાયેલું છે.
હા ઉતરાંત દેઢ હજાર એકવી લગીન. હવે આવાજ આવે છે. હલો. હલો. હલો. હલો. હલો.